હેલો. હેલો હા બોલ.
કેમ છો.
મજામાં તું બોલતું કેમ છે.
હું પણ મજામાં છું
સુું કરે
બેસી છું તું શું કરે છે
કઈ ન‌ઈ બેસીરેલી એન જમીન લિધુ તુ એે
નહી હમણાં તો બન્યા કરે છે
શું બને છે આજે
આજે પાલક નું શાક બને છે રોટલી ચાવલ દાળ
ઓહો તને ગમે ને આ બધું
હા આ બધું તો મને બહુ ગમે છે
હા સારું કેવાય એમ ગ્રીન ગ્રીન ખાવાનું બધું
તન તારા ઘરે શું બને છે
મારા ઘરે આજે ચિકન બહિનું છે
સારું તને તો
નથી આ મને ગ્રીન સબજી જરા ઈ ન‌ઈ ફાવે
તોજ તો એટલે એટલે તું કમજોર છે
નાન પરથી જ ગ્રીન સબ્જી નથી ખાધું ને એટલે
હા મને ખબર છે
થોડું ઘણું ખાઈ લે એમ બાકી તો નથી વધારે એમ
મને તો બઉ ગમે છે મારા ઘરમાં બધાને ગમે છે
ઘરે પણ બધાને ગમે પણ મને ન‌ઈ ગમે એમ નોર્મલી ખાઈ લે કોઈક વાર.
તારા ઘરમાં બનતું નથી
હા યાર એ તો છે પપ્પા ને મમ્મી કો ખાય થોડું ઘણું બાકી તો નથી એમ.
બધા લોકો શું કરે છે?
કઈ નઇ બેસીને વાતો કરતા છે અને તારી ઘરે બધા મજામાં છે ને?
હા બધા મજામાં છે. તારી ભાભી સારી રીતે રેય છે.
પોતાના સાસરેથીને બહુ સારી રીતે રેહ છે.
મને બહુ ગમી તારી ભાભી તો
હા બહુ મસ્ત છે એમ તો બધું કામ બામ બી બ અમારી સાથે હેલ્પ કરેને બધું જે ક તરત જ કરી આપેને ફ્રેન્ડલી રેય વાતો પણ બહ સારી રીતે કરે.
મેં જોયલું આવેલી હતી તો
હા મેં તો બહાર હતી ને તું આવેલી મારી ઘરે મને કીધું મારી મમ્મી કે તારી ફ્રેન્ડ આવેલી પણ મેં તો ઘરે નહ હોતી ને
હા તું જોબ કરે છે ને?
હા યાર એ
શું કઈ કેવી ચાલી રહ્યું છે બધું જોબમાં.
સારું જ છે એમ તો ટાઈમી એમ બી બધું સારું જ છે.
બધા લોકો
હા, ત્યાંને સ્ટાફ બહુ મસે એટલે તો ત્યાં જમી ગયું મારું કેમકે ત્યાં બધા ના સ્ટાફ છે તે બી લેડીસ જ છે બી મારા આપડા કાસ્ટ ના જ છે એક બે
તું એનું એ એ ઓફિસ નું તો મને હિસ્ટ્રી બતાવી જ ન થીમ.
અરે તું આયવીને આજે ઘરે તો મને ની ખબર તું કે તું આજે રેતે તો મે જલ્દી આવતે પણ મને ની ખબર કે તું અજે આયવી મે તું ચાલ તને કોલ કરીને પછી કેવા એમ.
તું શાળાની વાત કઈ રીતે મને બતાવતી હતી એ રીત તે ની બતાવ્યું.
અરે યાર તારી ઘરે આમ ત્યારે ને. હા યાર એજ તો હવે જોબ લાગી ગયુંને ક્યાંય ટાઈમ હા આવા પાકું આવા સન્ડે આવા. એન તારી ભાભી પણ આયવી છે ને?
બી આયવી છે. બહુ સારી રીતે રહે છે. કઈ શિકાયત ની મળે હ હજુ તો.
તો એન તબિયત કેવી છે, એમની
એની તબિયત સારી છે, હવે ડોક્ટરે કીધું છે કામ વામ કરવા માટે એમ
હા, હા, એમ થોડું ઘણું કરે તો સારું એમ
હા, ડિલિવરીમાં
હા, એટલે
વરસાદ તો થઈ જ હ, એ તો હમણાં જ સાદી થઈ ગઈ એટલે
એમ એ પ્લેન છે પણ હજુ કઈ નથી એમ
તારી બેન, જેસ એ. દુબઈમાં ગયેલી હતી, એ કેવી છે, હવે.
એ તો બહુ મસ્ યાર અમે લેવા માટે ગેલા હતા, બે ચાર દિવસ પહેલા એરપોર્ટમાં મુંબઈ એરપોર્ટ તો ત્યાં ગયા, ને બધા બહુ રડે અમને જોઈને એટલું રડે કે કઈ પૂછેજ ની એવું.
હા, તારી બેને મને બતાવેલું હતું.
હા, અમારા પપ્પાને મમ્મીને, તો છોડ બી ની એટલું અમને કેવું લાગ્યું કે એને ગામ જવા નથી, દેતા આપણે અહીંયાજ, લી આવીએ.
હવે, ગાવમાં સારી રીતે રહે છે?
સારી રીતે જ રે છે, ત્યાં થોડી ગરમી વધારે છે કેમ કે દુબઈમાં એને છ મહિના, રે ત્યાં બધું એસી જ. એવું બધું ચાલુ હતું એટલે હવે બહાર નીકળ્યું ને એટલે થોડુંક છે, એમ પિમ્પલ એના ફેસ પર આવી ગયા છે, ગરમી બહુ છે, ગામમાં એટલે ત્યાં બી વરસાદ નથી પડ્યો, હા બધું ચેન્જ થઈ ગયું, ને એટલે થોડું ઘણું તો હમણાં. થશે, પ્રોબ્લમ.
તારી મોટી, બેન આવા વાળી છેને?
હા, એક વીકમાં આવી જ, શે પેલી નાલી છેને, એને માટે જ રાહ જોયા કરે બધા ઘરે.
એના માટે તો બધાજ રાહ જોતા, હશે.
હા, હા આવશે, આવશે હમણાં. તો વાત કરી મેં એની જોડે પણ બહુ બોલે એ, તો બહુ બોલે.
બહુ સારી છે. તો.
આવેને મેં તરી ઘરે લઈ, આવ એને
હા, લઈને આવજે.
પછી મેઘઅપ બધું કાઢીનાર છે, તો
કેવી રીતે કરતી હતી, ફ્રીજ માંથી બધું કારતી હતી.
એ હવે આવે પાછું કરશે થોડીક મોટી થઈ ગઈ છે, પણ હરકત તો એવુંજ છે, એનું નાનપું જ.
વખતે, વખતે પાણી માંગ.
ના હા, એ જેને ઓળખે ને તેના ઘરેજ આવું કરે બાકી જેને નહી, ઓળખે તેને પૂછે બી નહી એમ.
હવે, તો ભૂલી ગયેલી હશે.
હા, આઈ થિંક નામ યાદ હશે પણ બાકી મેં આવવા જ ઘરે લઈને પછી ની થઈ, જશે આદત.
મારી, નાની. બેન, યાદ હશે એને.
હા, હા નાજમાયની યાદ છે, બરોબર.
મેં નહી, યાદ હસું.
હા. એને, તું ક્યારે જમવાની.
હજુ, તો બની રહ્યું છે, દસ. દસ વાગ્યા સુધી જમી, લઉં છું.
પણ દસરા, દ સ્વાગી.
મારી બેન, તો તીસ કરતી છે.
હા, થઈ ગયુ એનું.
ની હજુ કરી રહી છે.
જો યાર મે બી જોબ કરું પછી, ઘરે આવીને બી આ બધું ઘરનું કામ ને પ્લસ. ફીસ ને બધું મારું જ કરું પડે ને આર
તુ બઉુ મહેનત કરે છે સૌથી વધારે ઘરમાં તું જ કરે છે
ઘરના માટે જ કરું મારા માટે થોડી કરું ઘર માટે કરું કે થોડા મારા પપ્પાને હેલ્પ થાય છે, મમ્મીને હેલ્પ થાય મારા મેં આટલું બધું ભણ છે બાર વર્ષથી એમને કઈ આપું જ નથી મારા તરફથી પછી શું ફાયદો
તો સારું ને
એમ બી મારે ભી કોલેજ કરવાનું છે પણ મેં કીધું ચાલ હવે કઈને પૈસા તો મળે નહી એક બેને જીત કરાવીને કોલેજમાં એડમિશન લીધું જેમ તેમ કરીને, મારે બી કર કર્યું છે પણ શું કરવું હવે
એ તો કેટલી કેટલી રાયડી ને
બહુ રેડી યાર, મગજ મારી ગય રાખો દિવસ એને
તો જઈને એનું થયું.
પા બી જાઉં છું પેલા બઉુ ખીચવા બહુ જ ખીચવા બહુ બોલલા એમને.
એને થોડડા સમજવું જોઈએ ને.
અરે મારાથી મોટી છે તો પણ કઈ સમજ નહી મને ખાલી ભણવું છે ભણવું છે કઈ નહીં મળશે ભણીને પણ એ જ સેલરી નોકરી મળશે ને બાકી ત્રણ વર્ષ ખાલી ખોટા બગા બગાડશે મેં તો કીધું કઈ ન હવે થોડક પૈસા આવી જાય પછી મે બી કરાવવા એક વર્ષ નું ડ્રોપ એમાં હું થઈ ગયું.
એમાં હું થઈ
એજ તો હા પૈસા બી જાય તો પછી સારી રીતે ભણાય ને હા એમ કોઈના પાસેથી મામાંગી માંગીને થોડી હોય. સ્કૂલ ના કે કોલેજ ના ફીસ ભરાય આપડા પાસે નથી ને આપડે બીજા પાસે તો માંગીયએ. પછી એ લોકો બે ચાર દિવસ માં જ કોલ કરે કે પૈસા આપો પૈસા આપો. એવું નહી ગમે મને એટલે મેં કીધું કાઈ નહીં એક બે વર્ષ ડ્રોપ લેવા પછી આરામથી ભણા.
એટલે તો મને તારા ઘરમાં તું સૌથી વધારે ગમે છે બધું જ સમજે છે.
બધું સમજો યા શું કરું મારે નાલની સનેટ હા એ સમજ વુંજ પડે ને ઘરના પ્રોબ્લેમ આપડી સામે જ છેને બધું આપને ખબર છે શું થાય છે શું નથી તો ભી આપડે ખાલી ફકડ જી કરી તો થોડી કેમ
મા મારા ઘરમાં બધા તને બહુ માને છે.
એ તો મેં યાર
બધા લોકો કઈ નગમાં જ બહુ હારી છે એ ઘરમાં તો. બધા લોકો છે પણ તું સૌ થી વધારે છે
બસ યાર બહ તારીફ કરી તુંએ આજે મારું
શું કરું તો એવી જ છે ને
ચલ આવા મેં તારી ઘરે પછી મને કેજે સામેથી
હા, આવજે
હા, ટાઈમ ની મળે ને યાર, વીકમાં એક દિવસ મળે રવિવારે પછી મંથમાં ચાર છુટી મળે બાકી એમ ત્યારે આપડે અર્જન્ટ હોય ને ત્યારે છુટી આપી દે કે કોઈ કામમાં આવી જાયને ત્યારે આપે બાકી એમ તો ની આપે
તારા તારાથી વાત તારાથી વાત કરું તો ટાઈમ નું પ ત જ ની ચડે
હા અમે તારા ઘરે આવીને કેટલું બધું બૂલી જમ ફટાફટ.
મને બઉ સારું લાગે તું બધું મને બતાવે છે બધું શેર કરે છે મારી સાથે.
હા તો તને જ શેર કરું તું મારી બિલ્ડિંગમાં ખાલી એક જ મારી ફ્રેન્ છે બાકી જે સ્કૂલ ટાઈમ હતો
હું પણ હું પણ થોડું ઘણું તાર તારાથી શેર કરું છું.
હા યાર તને ખબર મે જોબ પર જામ ને એ મારી કસ્ટમર જોડે જ વાત કરવાનું હોય તો મારી મમ્મી લોકો કોઈ નગમ તું બહ ફાસ્ટ બો થોડું ધીમે ધીમે બોલતા તાકી કસ્ટમર ની સંભળાય મારી વાત. કસ્ટમર જ મને કઈ એ મને કસ્ટમરસ કે મેમ શું બોલો મેમ. બોલછ પછી મે અને બે તન વાર એક્સપ્લેન કર્યું કે મે આ કેવા માંગુ છું પછી એમ કે હા હા મેમ.
બધા મેમ લોકો હારા છે ને ત્યાં ના.
બહુ મસ છે એમ બધા ફ્રેન્ડલી રહે ટાઈમ ટુ ટાઈમ ચાય નાસ્તો બધું જ બધું જ અવેલેબલ હોય છે ત્યાં. મેં બે ત્રણ દિવસ થી આ મેં બે ત્રણ દિવસથી ટિફિન ની લઈ જામ પણ ત્યાં અમારા છે નેમ એમ લોકો મને મને ખોવડાવે એમ. એમ ભી આખો દોસ્ત કઈ ને કઈ તો ખાયાસ પીયાસ કરીએ આપડે હા એજ તો યાર. એર કન્ડિશનરમાં બેસીને કામ કોમ્પ્યુટરમાં બેસીને કામ કરો. કોલ પર વાત કરવાનું બસ આપડે તો જો જોઈએ બીજું
મા મારા માટે પણ મારા માટે પણ એવા જોવા મળી જત તો સારું હોત.
હા મે મેં વાત કરીશ હમણાં મારું બે ત્રણ મહિને થવા દે પછી મેં વાત કરીશ ટેન્શન ની લે. તુ મે તારું કરાવ દેવા ત્યાં હા બાક કે બધું તો મારા પાછ છે મેં તને બધું બતાવી દીધું કે ત્યાં કામ શું છે એમ. મારું બે ત્રણ મહિને થઈ ગયા હા હા બધું શીખવાડીશ. તને મારો એક બે મંથ કમ્પ્લીટ થવા દે પછી મે વાત કરીશ.
મારી એક ફ્રેન્ડ છે તો સન્ડે સન્ડે કરીને આખું મહિનું નીકાળી દીધું. બુ આવેલી જ નથી.
જો જેને જોબ લાગી જાય ને તેને પછ કામ ટાઈમ નહી મળે. બાકી કો બીજાને જોબ લગાવવાનું એમ નાની વાત નથી યાર વાત કરવાનું પછ છી બ ટાઈમ લાગી જાય છે હા એટલે અમે હા એવુ લાગે છે પણ થઈ જાય આવું. કની મેં બી બહુ ટ્રાય કર્યું છે કેટલા ત્યાંથી રિજેક્ટ થઈ ને પછી જેમ પાસ થયું ને પછી આટલા બધા ઇન્ટરવ્યૂને દસ પાંચ જણા પાસેથી ઇન્ટરવ્યૂ જ લીધું કે આ કામ છે પછી મારું શું છે બોલવાનું એમ એટલે મેં બહુ સારી રીતે બોલીને બધા જોડે સારી રીતે વાત કરી લેમ એટલું જ મને મારા કામ થયું બાકી કે કોઈ માર્ક્સ ન ટ્વેલ્થમાં શું ક્યું ને કેવા માસ એઈ કોઈ નહી પૂછે ખાલી બોલતા આવડવું જોઈ પરફેક્ટલી બસ.
તુ તું બોલવામાં પણ સારી છે ને એટલે તને મળી.
હા એટલે મારા કોમ્યુનિકેશસ સારા છે એટલે મને કીધું કે ચાલ આના બોલતા આવડે સે બરોબર બોલી રહી છે જોડે વાત કરી રી છે ગુજરાતી પરફેક્ટ આવડે સે, હન્દી પર બુ સારી રીતે બોલી થોડું ઘણું બેઝિક નોલેજ છે ઇંગ્લિશનું ને, કોમ્પ્યુરમાં થડુંધણું નોલેજ છે બસ એજ તો છે બીજુ કઈ ની આટલા આપડા પાસે હોય ને તો આપણને
કોન્ફિડેન્સ તો હોવું જોઈએ જે મારામાં નથી છે
એ તો થઈ જાય યાર મારા બી ક્યાં આવતું તો બોલતા બોલતા બધાની સામે બોલતા બોલતા જ કોન્ફિડન્સ ને, એટલે મેં કીધું કે વાત કરવાનું હો હા, એટલે મેં કીધું વાત કરવાનું
એ જે મેં બોલું છે ને એ તારા લીધે જ બોલું છું જે તે મારા ઘરમાં આવે છે
જે વાત કરી છે તેના જ લીધે બોલું છું, હું
હા, સારું એમ બોલવાનું એમ બોલવાનું તો રાખવાનું, બોલતા તો આવડુંજ જોઈએ પરફેક્ટલી આપણે વાત કોઈના સાથે કરીએ કોન્ફિડન્ટલી એમ બીજુ કંઈ ની તો આપ પાસે કોન્ફિડન્ટ તો હોવું જ જોઈએ હંડ્રેડ પર્સેન્ટ
ઠીક છે, ચાલ
હા, ચાલ પછી કરજે આરામ થી હા.
હા, યાર પછી કરું બાય.